હલો.
હા બોલો. જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજા તમે કેમ છો.
હા મજામાં.
હા.
હા તો આપના ટોપિક છે દૈનિક જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ.
અચ્છા.
હા તો હવે તો આજકાલ તો બધી જ જગ્યા પર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
હા.
હ આજનો યુગ ટેકનોલોજી નો યુગ કહેવાય છે ટેકનોલોજી એટલે બી જ્ઞાન અને જ્ઞાનનો ઉપયોગ કરીને માનવ જીવનને વધુ સરળ ઝડપી સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાની પદ્ધતિ છે આજેવો કોઈ કે ત્ર નથી જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ ન થતો હોય ઘરમાં શાળામાં હોસ્પિટલમાં બેંકમાં ખેતીમાં બધી જગ્યા પર આજકાલ તો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
હા કેટલાક વર્ષો પહેલા જે કામ કરવા માટે કલાકો લાગતા હતા તે આજે માત્ર થોડા જ મિનિટોમાં થઈ જાય છે ટેકનોલોજી એ આપણને આપડું જીવન આમ સરળ ઝડપી અને સુવિધાાનિક બનાવી દીધું છે.
બરાબર છે ટેકનોલોજી નો ઉપયોગ તો આપણા સવારથી થઇ જાય છે એલાર્મ થી.
હા હા.
હા બધા પહેલા એટલે એલાર મહિના પછી આપડણે તો ફોન લઈ લેતા છે તરત હ મોબાઈલ
સમાચાર વાંચવા માટે મોબાઈલ અથવા સ્માર્ટ ટીવી નો ઉપયોગ કરીએ છીએ.
હા એના પછી ઘરમાં ગીઝલ મિક્સર વોશિંગ મશીન ફ્રીજ માઇક્રોવેવ બધા સાધનોમાં ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે.
હા મિત્રો અને પરિવાર સાથે વાત કરવા માટે પણ વિડીયો કોલ કરીએ છીએ. પછી બિલ પેમેન્ટ બેંક કિંગ શોપિંગ અને અભ્યાસ પણ મોબાઈલ દ્વારા જ કરીએ છીએ આ બધું ટેક ટેકનોલોજી ના કારણે શક્ય બન્યું છે.
હા આજકાલ તો શિક્ષણમાં પણ ટેકનોલોજીનોો ઉપયોગ થાય છે. જેમકે હવે તો સ્માર્ટ ક્લાસરૂમ હોય છે સ્માર્ટ બોર્ડ હોય છે ઓનલાઈન ક્લાસ પણ આજકાલ તો હોય છે કોરોનામાં તો બધાને વધારે ઓનલાઈન ક્લાસ ચાલતી હતી ને આપને કોઈ કોર્સ પણ આપને સ્કૂલ કે કોલેજ સાથે સાઈડ બાય સાઈડ કોઈ કોર્સ કરવો હોય તો પણ આપડણે ઓનલાઈન કરી શકીએ છીએ પછી વિડીયો લેક્ચર પણ હોય છે. પછી આપને ઈ બુક્સ પણ હોય છે હવે કોઈ બુક્સ આપને જોઈતી હોય એ આપને લાઈબ્રેરીમાં ના મળી તો આપણે ઓનલાઈન. જોઈને વાંચી શકીએ છીએ, ને ઓનલાઈન બહુ બધી પરીક્ષાઓ પણ ઓનલાઈન. ચાલતી હોય છે,
હા. સંચારમાં પણ ટેકનોલોજીનો ખુબ મહત્વ વધી ગયો છે, આજે દુનિયાના. કોઈપણ ખૂણામાં રહેતા વ્યક્તિ સાથે. સેકન્ડોમાં વાત કરી શકાય છે, વિડીયો કોલ દ્વારા આપણને હજારો. કિલોમીટર દૂર રહેલા પરિવારજનોને જોઈ પણ શકીએ છીએ. ઈમેલ મેસેજ અને સોશિયલમીડિયા દ્વારા માહિતી તરત જ પહોંચાડી શકીએ છીએ. આજે અંતર માત્ર નકશામાં રહ્યું છે, ટેકનોલોજી એ લોકોને નજીક. મોકલાવી દીધા છે.
હા બરાબર છે, પછી ખાલી શિક્ષણમાં જ નહીં પણ આરોગ્યમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમ કે, આપણેે હોસ્પિટલમાં જઈએ અને કોઈ બીમાર હોય. તો એમ, આર, આઈ છે, સીટી સ્કેન એક્સ -રે પછી લેઝર સર્જરી આ બધું ટેકનોલોજી નો ઉપયોગથી શક્ય બન્યું છે. ઓનલાઈન ડૉક્ટરની સલાહ અને ડિજિટલ રિપોર્ટ પણ ખૂબ ઉપયોગી બન્યા છે, આજકાલ તો હ
હા, આરોગ્ય હા એ તમારી વાત સાચી છે, આરોગ્ય મુખ્યક્ષેત્રમાં પણ ટેકનોલોજી ની ખૂબ વધી ગયું છે, આરોગ્ય ક્ષેત્રમાં પણ ટેકનોલોજી ઘણો વિકાસ કર્યો છે. આધુનિક મશીનો દ્વારા ડોક્ટરો ઝડપીથી હવે રોગનું નિદાન કરી શકે છે. ઓનલાઈન હા તમેજે બોલો. ઓનલાઈન ડોક્ટરની સલાહ પણ હવે આપડે મેળવી શકીએ છીએ. બેકિંગ અને વ્યવસ્થા. સાયમાં પણ હવેતો ટેકનોલોજીનું મહત્વ કેટલું વધી ગયું છે, કે આજે બેંક. માં લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, મોબાઈલ દ્વારા પૈસા મોકલી શકે. શકાય છે, બિલ ભરી શકાય છે, પછી ખાતાનું બેલેન્સ આપડે જોઈ શકીએ છીએ. ક્યુઆરકોડ સ્કેન કરીને તરત જ પેમેન્ટ કરી શકાય છે, આનાથી સમય અને મહેનત બંનેની બચત થાય છે,
હા યુપીઆઈ છે, ફોન પે, ગૂગલ પે, નેટ બેંકિંગ એટીએમ. આ બધાનેના લીધે આપણે બેન્કિંગનું કામ કરી શકીએ છીએ. એના પછી પરિવહનમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમ કે. હવે આપને કોઈ કશે ફરવા જવાનું હોયને હવે ત્યાં જઈને તો બુકિંગ થાયને. તો આપણે એમાં ઓનલાઈન પણ બુકિંગ કરી શકીએ છીએ. એને આપને ટ્રાફિકના પણ અપડેટ મળી જાય છે, કે જો બે રસ્તા હોય એ. જગ્યા પર જવાના તો આપણે, ગૂગલ પર ગૂગલ મેપ પર આપણે ચેક કરી શકીએ છીએ, કે ક્યાં ટ્રાફિક ઓછું છે, તો ત્યાંથી આપણે જશું તો આપનો સમય પણ બચી જાય છે, પછી કેબ પણ બુક કરવી હોય તો આપણે, ઓનલાઈન જ કરવી પડે છે, અને ફ્લાઇટની ટિકિટ્સ પણ. તો ઓનલાઈન જ બુક થાય છે, તો ટેકનોલોજીનો તો બહુ ઉપયોગ થાય છે, આજના જીવનમાં
હા ટેકનોલોજીના ફાયદા પણ છે, અને ગેરફાયદા પણ છે. ટેકનોલોજીના ફાયદા ઈ છે, કે સમય બચાવે છે, મહેનત ઘટાડે છે, ઝડપ વધારે છે. પછી સંચાર સરળ બનાવે છે, શિક્ષણ ને સરળ બનાવે છે. નવી રોજગારની, તકો પણ ઊભી કરે છે, વ્યવસાય ને આગળ વધારે છે, અને સમગ્ર વિશ્વ. ને એકાબીજા સાથે પણ જોડે છે હવે જ્યાં ફાયદા હોય અને ત્યાં નુકસાન પણ હોય એટલે એના ગેરફાયદા પણ ઘણા છે એટલે દરેક વસ્તુની જેમ ટેકનોલોજી ના પણ કેટલાક ગેરફાયદા છે આજે ઘણા લોકો લોકો મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ કરે છે બાળકો બહાર રમવાના બદલે મોબાઈલ માં જ તે ગેમ રહીમાં રાખે છે સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવાથી અભ્યાસ અને કામ પર અસર પડે છે અગર આપડે વધારે ઇન્સ્ટાગ્રામ કે પછી જે કોઈ બી કઈ પણ હોય રીલ્સ સ્ક્રોલ કરવી કે કઈ પણ તો એનાથી આપડી આંખને પણ નુ નુકસાન થાય છે
હા એ પણ છે પણ આપણે હા
હમ સાયબર ક્રાઇમ ઓનલાઈન છેતરપિંડી અને ડેટા ચોરી જેવી સમસ્યાઓ પણ વધી રહી છે છે હવે તો
એજ બરાબર છે તમારી વાત અને આજકાલ તો બિઝનેસમાં પણ ટેકનોલોજીનો બહુ ઉપયોગ થાય છે બહુ બધી ઓનલાઈન વેબસાાઈટ બને છે ઓનલાઈન એપ્સ હોય છે જેમકે અ લેંગડન છે પછી ફ્રીલાન્સ સિંગ છે વર્ક ફ્રોમ હોમથી પણ આપણે કામ કરી શકીએ છીએ તો બિઝનેસ ક્ષેત્રે પણ બહુ વધતુ છે ટેકનોલોજીનોો ઉપયોગ ને કૃષિ ક્ષેત્રમાં પણ વધે છે જેમ કે ખેડૂતો હવે આધુનિક સાધનો નો ઉપયોગ કરે છે જેમકે ટ્રેક્ટર છે ડ્રોન સ્માર્ટ સી જાય હવામાનની માહિતી પણ એ લોકો ટેકનોલોજી દ્વારા મેળવે છે અને મનોરંજનમાં પણ બહુ ઉપયોગ થાય છે હવે આપણે હવે વિદ્યાર્થીઓ જ છે જે ભનીને બોર થઈ ગયા છે તો હવે એ લોકોને જરીક તો મનોરંજન કંઈ જોઈએ ને તો એના માટે એ લોકો ફિલ્મ જોઈ શકે છે ગીતો સાંભળી શકે છે વેબ સિરીઝ જોઈ શકે છે ગેમ્સ રમી શકે છે ઓનલાઈન ને ઓનલાઈન કોઈ સ્પોર્ટ્સ પણ રમી શકે છે
હા અ ટેકનોલોજી ટેકનો ટેકનોલોજી આપણને શું શીખવાડે છે કે ટેકનોલોજી આપણને સમય નું મહત્વ શીખવાડે છે નવી વસ્તુ વસ્તુઓ શીખવાની પ્રેરણા પણ આપે છે મહેનત ને સરળ બનાવે છે અને વિશ્વ સાથે જોડાયેલા રહેવાની તક પણ આપને આપે છે પરંતુ સાથે સાથે તે આપણને જવાબદારી પૂર્વક તેનો ઉપયોગ કરવાની પણ શીખ આપે છે
હા અને સુરક્ષામાં પણ ટેકનોલોજીનોો બહુ ઉપયોગ થાય છે જેમ કે આજકાલ સીસીટીવી સીસીટીવી તો બધી જ જગ્યા પર હોય છે સીસીટીવી ના લીધે આપનો સુરક્ષા મળી રહે છે કશે કઈ ચોરી થાય છે તો એનાથી પણ આપણને માહિતી મળી જાય છે કે કેવી રીતે ચોરી થઈ છે પછી ફિંગર પ્ર્રિન્ટ લોગ પણ આવે છે આજ કલ ને ફેસ રકોર્ગેનાઈઝેશન પણ હોય છે સ્માર્ટ ડો લોક પણ હોય છે ઘર અને ઓફિસ ન સુરક્ષિત રાખવામાં મદદ કરે છે પછી ઘરેલું ઘરેલુ જીવનમાં પણ ટેકનોલોજીનો બહુ ઉપયોગ થાય છે વોશિંગ મશીન તો આજકાલ મોસ્ટલી બધાના જ ઘરે હોય છે પછી વોક વોક્યુમ ક્લીનર છે એના પછી સ્માર્ટ ટીવી છે એર કન્ડિશનર પણ અને સ્માર્ટ લાઇટ્સ પણ જીવનને વધુ આરામદાયક બનાવે છે
હા ભવિષ્યમાં પણ ટેકનોલોજી ન ખૂબ વિકાસ વધીથી ઝડપ ઝડપથી થશે એ આઈ છે રોબોટ છે સ્માર્ટ શહેરો અને સ્વચાલિત તો વાહનો આપડા જીવનનોો વધુ મોટો ભાગ બનશે તેથી નવી ટેકનોલોજી શીખવી અને સમય સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી છે
હ ને એ આઈ તો બધી જ જગ્યા પર હવે ઉપયોગ થાય છે શિક્ષણ ક્ષેત્રે હોસ્પિટલ બેંક મોબાઈલ કાર ભાષાંતર ફોટો એડિટિંગ જેવા અ અને્યક ક્ષેત્રોમાં એ આઈનોો ઉપયોગ થાય છે
હા જો આપડે ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરીશું તો તે આપણને જીવનમાં વધુ સરળ ઝડપી સુરક્ષિત અને સફળ બનાવીશ શકે છે પરંતુ જો તેનો અતિશય આપણે જો તેનો અતિશય ઉપયોગ કરશું તો તે આપણ ન સ્વાસ્થ સમય અને સંબંધોને પણ નુકસાન પહોંચાડી શકે છે
હા ભવિષ્યમાં પણ ટેકનોલોજીનોો ઉપયોગ વધશે આવનારા સમયમાં ડ્રાઈવલેસ કાર્સ હાસે સ્માર્્ટ સિટીઝ એ આઈ ટીચર્સ રહેશે રોબોટ ડોક્ટર્સ ફ્લાઈંગ કાર્સ સ્માર્ટ હોમ્સ પછી સ્પેસ સ્ટોરિઝ આવી બધી ટેકનોલોજી નો આવશે તો એ છે ટેકનોલોજીનો તમે સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ
હા મને તમારી સાથે વાત કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી
હા સેમ થેન્ક યુ
હા જય શ્રી કૃષ્ણ બાય
જય શ્રી કૃષ્ણભાઈ